હલો.
હા કેમ છો?
અ બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું ઘરે કેમ છે બધું
બધું મજામાં છે તમારે ત્યાં બધા મજામાં.
હા બધા મજા
હમ તો બસ આમ જ બેઠી હતી સવારે વહેલી ઉઠી હતી એટલે હમણાં ફ્રી થઈ ગઈ તો વિચાર કર્યો ચાલો તમારી જોડે વાત કરી લઉવ કેટલા વાગે ઉઠો છો સવારે
હું સવારે અ મને તો આમ લેટ થાય છે ઉઠવાનું મેં થોડું લેટ ઉઠુવ મે સવારે જલ્દી ઉઠી શકતી નથી તો હું મેક્સિમ નવ દસ વાગ્યા સુધી ઉઠી જાઉ છું
ઓહ.
તમે કેટલા વાગ ઉઠો છો?
હું તો વહેલે સવારે છ વાગે ઉઠી જાઉં છું અને હા કારણ કે મારે બીજું બધું પણ કામ હોય છે ને તો હું છ વાગે ઉઠી જાઉં છું અને ઘણા લોકો કહે છે કે વેલા ઉઠવાના ઘણા બધા ફાયદો પણ હોય છે તો હું બે છ વાગે ઉઠી જાઉં છો અને અ થોડુંક વોક કરું છું એસરસાઝ કરું છું અને પછી બધું ઘરનું કામ અ ઓફિસે જવાનું લંચ આમ તેમ ઘરનું કામ બધું કરું છો એટલે વેલા ઉઠવાતી છે ને દિવસ ની જે શરૂઆત હોય ને એ ખુબ જ સારી થાય છે અને આખો દિવસ બ વધુ સક્રિય લાગે છે.
હા એ તો તમે વાત સાચી કીધી કે ક વહેલા ઉઠવાનું તમ એ કામ ખુબ સારીતે અને સ્વસ્થ આદત છે આપણે જે લોકો વ પેલા ઉઠે છે તેઓનો દિવસ શરૂઆતમ તાજગી અને સકારાત્મક થી થાય છે. સવાર નો સમય શાંત અને સ્વચ્છ હોય છે જેમાં તાજી હવા મળે છે અને મન પણ શાંત રહે છે આ સમયે આપડે અગર જો કોઈ વિ વિઘાથી ઉઠે છ સાડા છ પાંચ વાગે તેને જે અભ્યાસ કરવામાં પણ કે આપડું આમ અ સારું પડે છે એને વાચનનું પણ કેટલું મહત્વ આમ ઉપયોગી છે સવારનો
સાચું કીધું કારણ કે જે સમયનો જેઅ સવાર ન જે વાતાવરણ હોય છે ને એ ખુબ જ શાંત હોય છે... તેથી અ જે સ્ટુડન્ટ હોય છે ને એ લોકોને ભણવામાં પણ ખૂબ સારું લાગે અને તમે જોયું હશે કે લગભગ બધા જ જે વિદ્યાર્થીઓ હોય છે ને વહેલી સવારે ચાર પાંચ વાગે ઉઠીને એ લોકોનો અભ્યાસ કરતા હોય છે કારણ કે એ સમય ટે એમનું મગજ પણ એકદમ શાંત હોય છે અને વાતાવરણ પણ શાંત હોય છે તેથી એમને યાદ કરવામાં પણ એકદમ આસાની રેહ છે ને એ લોકોને યાદ પણ થઈ જાય છે. અને લોકો અ સવારે આવા સારા વાતાવરણમાં યોગ પણ કરે છે, ધ્યાન કરે છે, કસરત કરવા માટે એ સારો સમય હોય છે. એટલે લોકો કસરત કરવા માટે પણ જાય છે અને મેં તો એ પણ સાંભળ્યું છે. કે સવારે અ કસરત કરો તો શરીર પણ એકદમ ફૂર્તીલું રહે છે અને વિદ્યાર્થીઓ મા માટે અ સવારે વેલા ઉઠીને એ લોકો પોતાનો અભ્યાસ કરે, તો એનાથી એ લો એ લોકોનું છે ને ધ્યાન પણ કેન્દ્રિત થાય છે.
હા, એ તો તમેં વાત સાચી કીધી. કે વિદ્યાર્થી માટે વેહલી સવારે ઉઠવું એ ખુ અ ખૂબ લાભદાયક છે. અને આપણેે નામ શું છે પેહલી સવારે ઉઠવાથી આપણા શરીર અને મન બંને આમ તંદુરસ્ત રહે છે. આ સમયે કસરત, યોગ, આમ ચાલવાનું એ ખુબ આપડે કરવું છે ને લોકો કરે બી છે, મેં મારા બાજુ વાળી આંટી છે તે રોજ સવારે પાંચ વાગે ઉઠે છે, વોકિંગ પર જાય છે, એ લગભગ એક કાતો અડધો કલાક જેવું વોકિંગ કરે છે, પછી તે યોગા ક્લાસીસ પણ જાય છે, કઈ સાત સાડા સાત વાગે જેવી અને પછી આવીને એનું ઘરનું કામ પણ કરે છે. ને એકદમ આજે આમ ફિટ છે, આજે ફીફ્ ટી ના એજમાં પણ એમને કઈ નથી, નહી શુગર નહી ડાયાબિટીસ. ને કઈ નથી.
તે એમની કેટલી સરસ આદત છે આ, તો આવી બધી વેહલી ઉઠવાની આદતો તો છે ને આપણે ઘણા બધા ફાયદો થાય છે તો નિયમિત વેલા ઉઠવા થી છે ને સરીરની જે અ લચક હોય છે નેે ને એ પણ સારી રહે છે, ઊંઘ સારી આવે છે અ ને શરીર છે ને વધુ તંદુરસ્ત લાગે છે અને આખો દિવસ આપણે એટલા એનજેટિ ક રહીયે ને કે વાત જ નહી પૂછો અને તમે કીધું છે, તમારા આ બાજુ વાળા આં આંટી યોગ વોકિંગ માટે જાય છે, તો એ પણ છે ને ખુબ સારું છે, એ પણ છે ને સ્વા તે માટે ખુબ જ ફાયદાકારક હોય છે. એટલે મને લાગે છે કે વેલા ઉઠવાતી છે ને સમયનું તો આયોજન પણ સારું તો થાય જ છે, સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ કેટલું સારું રહે છે. અહ.
હા એ તો તમે વાત સાચી કીધી અને જો, આપડે આજે અ દિવસ નું જે આયોજન આપે એકદમ સારી રીતે કરી શકીએ છે અગર આપણે સવારે જલ્દી ઉઠીએ તો, આપણું કામ જે તે સમયસર પૂર્ણ થઈ જાય છે, આમ વેહલી સવારે ઉઠવું સ્વાસ્થ્ય ને સફળ અને શ્રે અ બધા માટે સારું છે જીવન માટે પણ. એટલે કો સમજી લો‌‌‍ને સવારે છો વાગે ઉઠવું એ પેલેથી ડિસાઇડ કરી લઉં છું કે મારે કયું કામ કરવું છે અને કયું કામ નથી કરવું. અને કયું કામ અર્જન્ટ છે અને કયું કામ એવું છે કે મેં કાલ પણ નાખી શકું છું, તે મને ખબર પડી જાય તો મારા દિમાગમાં રહી જાય કે હા મારે આજે દસ વાગે અહીંયા જવાનું છે, બે વાગે અહીંયા જવાનું છે. તો એમાં આપણું જે કામ છે તે પણ સમયસર પૂરું થઈ જાય છે અને મને કોઈ સ્ટ્રેસ અને ટેન્શન પણ નથી રેહ
આ વાત તો તમે એકદમ સાચી કીધી, આવી રીતે તમે કરો ને તો દિવસના કામો છે ને શાંતિ થી અ ગોઠવી શકે અને ઉતાવળ પણ આપણને નહી રે તમે જેમ વેહલા ઉઠો તો, જો તમારે છ થી સા ત ના વચ્ચે તમારું એક્સરસાઈઝ થઈ જાય, એના પછી તમારો બ્રેકફાસ્ટ પણ થઈ જાય અને તમને અમુક થોડો સમય પોતાની માટે પણ મળી જા ય છે, તો એવું આપણું સમય પણ સારો રેહ અને અમ આપણને એસ્ટ્રા ટ્રા ટાઈમ પણ મ ળી જાય આપણા માટે. એટલે વેહલા ઉઠવાની ટેવ પાડવી થો અ ખુબ જ જરૂરી છે આવું કરવું જ જોઈએ નહી એનાથી આપણને વધારે સમય પણ મળે છે પણ તમે જોયું હશે કે કેટલાક લોકો બહ સવારે વેલા ઉઠવાની એ લોકોને મુશ શ્કેલ લાગે છે.
હા એ તો છે સવાર ઉઠવાનું ઘણા લોકોને મુશ્ કીલ લાગે છે મને પણ લાગે છે મુશ્કેલ મેં વચ્ચે ટ્રાય કર્યું હતું કે હું જલ્દી ઉઠું એમ કરીને તમે કઈ એક બી જેવું કઈ આમ છે ને સરખી રીતે જલ્દી ઉઠી હતી અ કેટલા સાત વાગ્ ગે જેવી ઉઠી હતી હું જલ્દી પણ એ કન્સિન્સી મારાથી મેન્ટેન ના થાય. એટલે પછી પાછું હવે મે આ ગથી પાછું શરૂ કરીશ કે મેં હવેથી રોજ જલ્દી ઉઠવાનો પ્રયત્ન ચાલુ કરવાની છો.
હા નહી નહી કરો કારણ કે છે ને શરૂઆતમાં તમને મુશ્કેલ લાગશે પણ તમે રોજ રોજ સમયસર સુવું છો ને તો ધીમે ધીમે તમને પણ ટેવ પડી જશે એટલે વેલા ઉઠવા માટે પેલા તો સુવું પણ ખુબ જરૂરી છે વેલું તમારે સુઈ જવાનું જેથી તમારી ઊંઘ પણ લેવાઈ જાય અને અ તમારી ઊંઘ પૂરી થશે એટલે તમે સમયસર ઉઠી પડ પણ જસો અને જો ઊંઘ પૂરતી લઈ લેશો ને તો એ તો મહત્વની છે જ. તો એ એ તમે પેલા ઊંઘ પુરી લેશો ને તો તમને વહેલું સવારે ઉઠવાનો પણ અ મજા આવશે કે તમારી ઉઊમ પૂરી થઈ ગઈ છે. એટલે તમે ફટાકથી ઉઠી પણ જશો એટલે એના માટે તમને ઘણો પ્રયાસ કરવો પન નહી પડશે અને આને તમે નિયમિત રાખશો ને તો તમને જરૂર ફાયદા થશે.
હા એ તો તમે વાત સાચી કીધી હવે મારે બી છે ને રોજ જલ્દી ઉઠવાનું ચાલુ કરવું જ પડશે. અને મે તે બી સાંભળ્યું છે કે સફળ લોકો જે છે તે લોકો ની આદત એજ હોય છે કે લોકો સવારે જ દી ઉઠી જાય છે એમનું જે પણ આ યોગ અને એક્સરસાઇઝ નું જે હોય છે તે કરે છે અને પછી એ પોત પોતાના કામે લાગી જાય છે. અને પછી રાતના આવીને વગર ફોન જોઈએ એ લોકો સુૂઈ જાય છે કે એ લોકો સવારે પાછા જલ્દી ઉઠી શકે.
હા તમે અક્ષય કુમાર ને જોવઓ એ સવારે ચાર વાગે જ ઉઠી જાય છે રાત્રે નવ વાગે સુઈ જ જાય છે તો આવા મોટા જે હોય છે ને એ લોકો પણ આને ફોલો કરતા તો આપણે કેમ ન કરીએ અને જો વેલા ઉઠવાથી છે ને ફાયદા તો થાય છે. ને દિવસ પણ કેટલો લાંબો લાગે નહી કે હા ચાલો આપણી પાસે આટલો સમય બચી ગયો. અને માનસિક શાંતિ પણ આપણને મળે છે આપણી એકાગ્રતા વધે તણાવ પણ આપણને ઓછો થાય અને આ જો તમે વેલા ઉઠશો તો તમે એન વાત તો તમારા ઘરમાં પણ તમને બધાને સારું લાગશે કે ચાલો આજે આવેલી તો ઉઠી ગઈ છે આમ. કરીને તો એમાં તમને પણ સારું લાગશે પછી ધીરે ધીરે.
હા એ તો વાત તમે સાચી કીધી કોઈક વારલા વચ્ચે મેં તમને કીધું ને હું ટ્રાય કરતી હતી. ઉઠવાનો. ત્યારે મે ઉઠતી હતી તો મારા ઘર વાળા બી એમ ખુશ થઈ જતા હતા કે અરે વાહ તું આટલા જલ્દી ઉઠી ગઈ ખુબ સારું લાગુ અમને પણ જેમ જેમ મારું મારી જે કેન્સ્ટિટન્સી હતી તે મેન્ટન ના કરી તો પછી એ લોકો મને કીધું કે જો પાછું તું ચાલુ કર એક જ વારમાં કોઈથી પણ ના થાય. એક વાર કર બે વાર કર પછી તેને આદત પડી જશે ધીરે.
હા સાચું કેતું એ ધીરે ધીરે આદત પડી જાય છે. કારણ કે પછી આપણા બોડીને પણ એની હેબિટ પડી જાય ને પછી તમે વગર અલાર્મ પણ છ વાગે પો તે જ ઊભા થઈ જશો અને આ તો ફાયદાની થઈ વાત અને જો તમે નુકસાન જવઓ. તો તમે ઊંઘ પુરી ન લેવ તો તમારે છે ને ઊંઘની અસર તમારા મૂડ પર પણ થાય છે કે તમે પછી ચીડચીડ કરો. તમને થાંક લાગી જાય, એવા બધું થાય છે, જયારે ઊંઘ પૂરી ન થાય તો એમાં છે ને, શરીરને પણ આરામ નહી, મળે પછી અને તમારી જે એકાગ્રતા હોય, ને એ પણ ઘટતી જાય, ઊંઘની કમીના કારણે અને ચીડછડયાપણું તો કેટલું વધી જાય છે, તમને ઊંઘ પુરી નહી, આવશે તો તમારું મૂળ પણ ખરાબ થશે, અને તમને ગુસ્સો પણ વધુ આવશે, એટલે ઉમ પુરી લ એવી ખુબ જ જરૂરી છે, મારી તો કોઈ દિવસ આ ઊંઘ પૂરી ન થાય, ને તો હું તો છીટછીટ કરવા માંડીશ વ પછી, અમારે સુવું જ પડે પછી.
બરાબર, એટલે આપડે ઊંમઘ પૂરી થવી બી બહ જરૂરી છે.
એટલે પૂરતી ઊંઘ લીધા વગર વેલા ઉઠવું, એ ખુબ નુકસાનકારક બની શકે આપણા માટે
બરાબર, તો આ ઉપરાંત થી તો આપણને જ ખબર પડ પડે કે વહેલી, ઉઠવા વહેલી સવારે અગર આપડું ઉઠવું હોય, તો આપણે પેલા તો આપણી ઊંઘ આપડી જે છે, તે આપણે પૂરતી કરવી પડે આઠ કલાકની જે નોર્મલ ઊંઘ છે, આપણા શરીર ને જ જોઈએ છે, તે આઠ કલાક ની ઊંઘ પૂરી કરવી પડે અને વહેલા ઉઠવાથી. તો આપણને ખબર છે, કે આપણું આત્મવિશ્વાસ વધે છે, આપણને વધારે સકારાત્મક આપ વધે છે, અને તે જીવનમાં સફળ આપણે સફળ મેળવવામાં પણ આપણને મદદ કરે છે, તેથી દરેક વ્યક્તિએ વહેલી સવારે ઉઠવાની આદત અપનાવી જ જોઈએ
હા, સાચું કીધું બિલકુલ સાચું કીધું ચાલો, તો તમે પણ વેલા ઉઠવાને ટેવ પાડજો હવે આથી
હા, હા ચાલ પછી, જય શ્રી કૃષ્ણ હા, ચા જય શ્રી કૃષ્ણ. હા